છો બધોને.
હા મજામાં મજામાં તમારો અવાજ આવી રહ્યો છે ને તમને.
હા મારે તમારો અવાજ આયે જે રીયો સે.
શું કેવું શું ચાલી રહ્યું છે? તમારા આજુબાજુમાં.
આજુબાજુ વિસ્તારમાં અમારે ત્યાં ફરવાનુંઝ ખુબ જ ચાલી રહ્યું સે, કે અ ઘણા પ્રકારના ફરવાના સ્થળો અમે પણ જઈ રહ્યા છે. અમે અમણાં જ વિલ્સન હિલ ગયા હતા અને જેના કારણે ફરવાની અમને ખૂ ખુબ જ મજા પણ આવી છે. પછી અમે મોટી કુરવડ ગયા હતા અને ત્યાં મેગી બનાવી હટી. અને ઘણા પ્રકારનો અમે એન્જોયમેન્ટ કર્યો હતો. અને તેથી અમને તો ખુબ જ સારું લાગે છે, આપણા આપણે કેટલા પઈસા ખરચિયે તે તો નઈ પણ આજે પણ મેમેરી મેમેરી છછે, એવું મન તો લાગે છે. અને તે ખુબ જ સારું લાગે સે, અને અબ અમુક વિસ્તારમાં પણ અમને ફરવાની ખુબ જ મજી આવે છે, જેમકે હમણાં હ હાલમાં કશ્મીર પણ ખુબ જ સારું છે, કશ્મીરમાં પણ ઘણી ફરવાલાાયક સ્થળો છે. અ તમને કયા કયા સ્થળો ગીયા છે?
હું તો હમણાં ગીયા જ નીને. હું દ્વારકા ગયો હતો. ત્યાંથી બી ઘણી બધી જગ્યાઓ હતી, ત્યાં ફર્યો હતો અને દ્વારકામાં ખાસ કરીને, આ જ ટેમ્પલ ની નજીકમાં ઘણા બધા ગુમો, આવે છે ત્યાં ગુમોમાં રહ્યો હતો. અને દ્વારકા ના નજીકમાં પેલું ક છે ને પેલું કયું મંદિર. માતા નું મંદિર છે. એ ત્યાં હું ગયો હતો અને બીજું નાગેશ્વર જ્યોતિર્લિંગને એ તે બધા દર્શન કર્યા કર્યા છે, આ રુકમણી માતા દેવી ટેમ્પલ છે પછી ભડકેશ્વર મહાદેવ નું ટેમ્પલ છે કોમટી ઘાટ છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ છે શિવરાજ પુલ શિવરાજ બીચ છે. સુદામા સેટુ છે એ બધા, પ્લેસોને હું એક્સપ્લોર કર્યા હતા અને સાથે સાથે વીરપુર છે સોમનાથ છે હું સૌરાષ્ટ્ર ફરવા મતલબમાં ગયો હતો, અને સૌરાષ્ટ્રમાં ઘણી બધી મજા આવી હતી. સૌરાષ્ટ્ર જેવી કોઈ વસ્તુ નહિ આપડે જો શિયાળો ઉનાળો માં જવો હોય તો સૌરાષ્ટ્ર જવ અને, ચોમાસામાં જવું હોય તો ડાંગમાં જ હોય. તમાર સમયમાં માનવું છે મેં તો, જાઉં તો પ્રેફર તો સોમનાથ સૌરાષ્ટ્ર જ કરું તમારું શું માનવું?
હા તમારી વાત સાચ કે ઘણા વગાના વિસ્તારો હોય છે, જે ફરવાની બહુ મજા આવે છે, અને જેના કારણે અમને અને અમારા હમ ફેન લોકો સાથે અમે પણ ફરવા જના છીએ અને મહારાષ્ટ્રમાં હરિહર કોર્ટ, એ જવાના જ હમણાં વિચાર છે, અને એક વાર હું ગયેલો હતો અને ત્યારે હું ઉના શિયાળાન્માં ગયેલા હતા, અને ત્યાં ના હુલ પૂલ ખેલે ત્યારે અમે ગયા હતા અનેને તે ખુબ જ સુંદર લાગે છે. અને જેના કારણે હરવા ફરવાની ખુબ જ મજા પણ આવે છે, અને તે ખૂબ જ જરૂરી છે કે આપણે એવા પ્રકારના વિસ્તારોમાં જવા જોઈએ આપણે ફરવું જોઈએ. હ આપણે જગા જગા ની જગા જોવા જો જેના કારણે આપણું માઈન્ડ ફ્રેશ રહે અને જેના કારણે ફરવાની ખુબ જ મજા પણ આવે. વરસાદ ન સિઝન ચાલી રહ્યો છે, એટલે ખાવાની પણ ખુબ જ મજા પણ આવે છે અને જાત જાતના અ પકવાન પણ સારા બને છે જેમ કે બજારથી પણ એને હા બાજરી પાડીને અન ઘણા ની ખાવાનું મળે છે, એટલે આપણે એવા પ્રકારની વસ્તુ જેવ છે.
હા સાચી વાત છે હું તો સૌરાષ્ટ્રમાં ગયો હતો ને, તો ત્યાં સ્વામિનારાયણ નું મંદિર છે. દ્વારકા નું લાઈટ હાઉસ છે. ગાયત્રી શક્તિપીઠ છે, અને દ્વારકામાં એક તમે જાણો છો કે એક છાસ વાળો છે, જે દ્વાર ના બીજા ગેટ સાઈડ બેસે છે, તેનું એટલું હમણાં ઇન્સ્ટામાં રીલોની બધી વાયરલ થઈ અને તેની, આજે બી અને હા એ જે બનાવે છે. એ એટલી મસ્ત લાગે છે ને, કે મારે શું કેવું એના વિ તો બધી જગ્યાએ ચર્ચા થાય છે, અને બીજું એ કે આપડ વીરપુર તમે જાણો વીરપુરમાં જલારામ બાપા છે જલારામ બાપા ની ખીચડી, અને શાક. એટલું મસ્ત લાગે છેને કે, ત્યાં તમે જાઓ ને તો તમને યાદો યાદ રહે ને વર્સો વરસ લગી તમે બોલો નહીં, અને ત્યાં બધા સાચું જ છે અને બીજી એવી બધી ઘણી બધી જગ્યાઓ છે, સૌરાષ્ટ્રમાં તમારું પ્રેમ ખાવામાં અને પી થી ડી ને બધી વસ્તુ તમને ત્યાં સૌરાષ્રમાં મળી જ તમારું શું માન તમે સૌરાષ્ટ્ર ગયા છો?
હા સૌરાષ્ટ્રમાં નાના ત્યારે બહુ ગ હમણાં તો બહુ ખાસ જવાનો નથી. તમે કીધું તેમ દ્વારકા દ્વારકા હું પણ એક વાર ગયો હતો અને ત્યાંના તે તમે કીધું તેમ રીલ વાયરલ થાય તે દૂધ એ ખુબ જ સારું લાગે છે અ તે કેસર વાળું દૂધ કે એવું કઈ કેહેતા હતા અને હું એકવાર મહાદેવના એક જ્યોતિર્લિંગ પર ગયા હતા અને ત્યાં પણ એ મળતું હતાઓને અમે ટ્રાય કર્યું એ ખુબ જ સારું લાગે છે અને દેખાવા પણ ખુબ જ મસ્ત લાગે છે અને તે માખણ જાડુ જાડુ હોય અને તે કિયાની અમને ખુબ જ મજા પણ આવી હતી અને ઘણા પ્રકારને આપણે ફરવા લયક સ્થળો છે જેમ કે ગોવા ગોવા એ ખુબ જ સારું છે ત્યાં ત્યાંનો દરિયો ખુબ જ કાચ જેવો છે અને તે ત્યાંના અ પર્યટનો બહારના પર્યટનો પણ ખુબ જ આવે છે જેમ કે આપણા દેશમાં સસ્તું છે એટલે બહાર ના પર્યટનો આપણા દેશમાં એન્જોય કરવા માટે ઘણા આવે છે એટલે દેશ ને ઈન્કમ પણ સારી થાય છે તમે કોઈદાડે ગયા હતા
ના હું તો ગોવાને એવું તો નહી ગયો પરંતુ મને ગોવા જેવી બધી વસ્તુ અહિયાં જ જો ગુજરાતમાં મળતી હોય તો હું બહાર શું કામ જાવ? અને મેં તો એટલું જ માનું આવું જોઈએ લોકોને પરંતુ આપડું ગુજરાત જ આટલું બધું સારું છે. આપડે બહાર નહીં. જવું જોઈએ અને આપડે ગુજરાત ને આટલું એક્સપ્લોર કરવું જોઈએ અને તમે માનો કે નહીં માનો સૌરાષ્ટ્ર ના વણેલા ગાંઠ્યા ફાફડા જલેબી ને બીજું આજે શક્કરપડા એ બધી વસ્તુઓ તમે ખાવ તો તમારું જે દિવસ હોય તે એકદમ શુદ્ધ તો બની જાય છે અને ખાસમાં ખાસ સૌરાષ્ટ્રમાં તમે જાઓ એટલે ફાફડા જલેબી અને વણેલા ગાંઠિયા આ તમને વસ્તુઓ તો ખાસમાં ખાસ જોવા મળે અને તેની સાથે સાથે પો પૈયા નો સંભારો અને તમે આ જે મરચા મોટા મરચાં આવે છે તે મોડા મર મરચા કહેવામાં આવે છે એ મરચા તેલમાં વગારેલા હોય છે. એ તમે ખાવો તો તમે એકદમ સ્વર્ગમાં પહોંચી ગયા હોય એવી બધી વસ્તુઓ લાગે છે અને સવારના પોરમાં એ જ પછી સૌરાષ્ટ્રમાં બીજી ઘણી બધી વસ્તુઓ મળે છે તમને આગળ જણાવુ તમે કઈક જણાવો એના વિશે.
હા સૌરાષ્ટ્રમાં ઘણા પ્રકારની ખાવાની વાનગીઓ મળે છે અને ગુજરાતના ઉત્તર ગુજરાત માં પણ ખાવાની ખુબ જ મજા આવે છે જેમ કે ખોરા ગુજરાતમાં કેરીનો રસ ખુબ જ વલસાડ નો ફેમસ છે કેસર કેરી નો. અને રસપુરી ખાવાની ખુબ જ મજા આવે છે તેના સિઝન માં. તી માંડીને અન્ય પ્રકારની ખાવાની વાનગીઓ ખુબ જ મળે છે અને ગુજરાતમાં જેમ કે અ સુરતનો લોચો એ ખુબ જ ફેમસ છે અને તે પહેલી વાર મે હું ત્યારે ટ્રાય માર્યાં જ્યારે ટ્વેલ કોમર્સમાં અમે ક્રિકેટ ટીમ જીત્યા હતા ત્યારે અમારા સર અ લાવ્યા હતા ને પછી એ ત્યારે એક વાર ટ્રાય મારેલો ખુબ જ સારો લાગેલો હતો લોચો અને તેના કારણે ખાવાની ખુબ જ મજા પણ આવી હતી અને એ એવી બધી વસ્તુ યાદ છે અને ઘણા પ્રકારની વસ્તુ જેમ કે અમે એકવાર ગયા હતા અને ત્યાં પણ અમે એજ રીતના તા એન્જોય કર્યું હતો અને ઘણા પ્રકારની વસ્તુઓ અમે જોઈ હતી ત્યાંના વ્યુ પણ સારો છે. અને ત્યાંના રસ્તા પણ ખુબ જ સારા છે અને તેમાં તેમાં રોડ વાકા ચુકાને એવું જ લાગે છે કે તે ચલાવાની ખુબજ મજા આવે છે.
હા સાચી વાત છે પરંતુ એ વસ્તુ તમે તમારા ચોમાસામાં જાવ તો જ મજા આવે. અને હું પણ ગયો હતો મોટી ખોરવલ ત્યાં જલેબી ટર્ન કરીને એક ટર્ન આવે છે તે ટર્ન નું તમને કઉ તો તે તમારે પહેલા એકદમ માનો કે કેટલા પ સોતેર ત્યાંશી ડિગ્રી ના અ જે ઘાટ હોય છે તેના ઘાટે જવાનું અને પાછું ટર્ન મારવાનું એજ રી તે એવાને એવા ટર્ન હોય છે પચોતેર થી એશી ડિગ્રાના હવે તમે નેવુંમાં થોડાક જ ખાલી બાકી રહ્યો છો એવા ટન એવા ઘાટ બધા હોય છે તેમાં ટ્રકો ગાડીઓને એ બધી ચડાવે છે. એમાં ખુબ મજા આવે છે. અને બીજું એ કે તમે સૌરાષ્ટ્ર જો ગયા હોય તો તમને ત્યાંની હોટલોમાં ભાખરી મળે બાજરો મળે જુવાર ના રોટલા મળે અને બીજા કોઈ ઢાબા માં ગયો ગયો હોય તો પરોઠા અને એવું બધું મળે ત્યાં એક રાજકોટ ગામ છે ત્યાં રાજકોટ શહેરમાં ગણેશ અ પરોઠા એમ કરીને છે ત્યાંના પરોઠા તમને બહુ મસ્ત લાગે છે અને બીજું એ કે પટેલ રેસ્ટોરન્ટ એમ કરીને નામ છે ત્યાંની પણ બધી આઈટમો ઘણી બધી સારી લાગે છે. અને તમ બધી જ વસ્તુ આપડી તમારી સિટી કરતા મારી સિટી કરતા તો તે સૌરાષ્ટ્ર સાઇડ ઘણી બધી વસ્તુઓ સારી જ લાગે છે તમારું શું એવું માનવું?
હા મને પણ એ જ લાગે છે કે જામનગરમાં પણ ઘણી બધી ફૂડની આઇટમો મળે છે જેમ કે અ ઘણા પ્રકારની જલેબીથી માંડીને ફાફડા જલેબી સુધી અને ત્યાંના અ ખાખરાથી માંડીને ખૂબ જ સારા લાગે છે અને અ હું એકવાર ટ્રાય કર્યા હતા અને તે ખૂબ જ સારા લાગેલા હતા. અને ત્યાં ગુજરાતમાં ઘણા બધા છે મીઠા અ પછી ખાખરાથી માંડીને સોનપાપડીથી માંડીને એટલે ગુજરાતનું તો ખાવાનું એક નંબર જ હોય છે ગુજરાતમાં ગમે તે સ્થળે જાઓ ત્યાંનું ખાવાનું એક નંબર જ હોય છે. કે કોઈ સૌરાષ્ટ્ર આવે કે ઉત્તર ગુજરાત જાઓ દક્ષિણ ગુજરાત જાઓ કે પશ્ચિમ ગુજરાત જાઓ એક ખાવાનું આપણને ખૂબ જ સારું લાગે છે તમારે શું માનવું છે?
હા સાચી વાત છે અને મેં તો સાંભળ્યું છે કે સુરતમાં મોહન મીઠાઈ કરીને શોપ છે ત્યાંની મીઠાઈ એટલી બધી સારી હોય છે હું વચ્ચે જ ત્યાં ગયો હતો. તો ત્યારે હું ત્યાંથી મીઠાઈ લાવ્યો હતો એ રેલવે સ્ટેશનની નજીક જ છે ને બસ સ્ટેશનની તો સાવ જ નજીક છે. ત્યાંથી મીઠાઈઓ લાવ્યો હતો મીઠાઈ એટલી બધી મસ્ત હતી ને કે મારે બીજી વાર લેવા જવાનું મન થઈ ગયું હતું હું મારા ફ્રેન્ડ સાથે ગયો હતો તો એને પણ માંગવાનો હતો. પરંતુ એ ત્યાં સુધી જશે કે નહીં જશે એ મને ખબર નહોતી એટલે એના કારણથી હું નહીં માંગી શક્યો હતો એ મને માગશે તો મને લઈ પણ આવશે એ લઈ પણ આવશે એ મને ના નહીં કરતી. પરંતુ એક તો એ ગયો એવો ટાઈમ હતો એટલે એને આવવાનું મોડું થતું તો એમાં પાછો મારા માટે લેવા જશે એમ કરીને હું નહોતો માગ્યો પરંતુ હવે હું બીજી વાર જઈશ તો પાક્કું જ લઈને આવીશ અને ત્યાંની મીઠાઈ બધી શુદ્ધ ઘીમાં બને છે મોહન મીઠાઈ કરીને નામ છે. એ શોપનું એટલે ત્યાંથી સુરતની ઘારી છે લોચો છે એવી ઘણી બધી વસ્તુઓ સારી મળે છે અને સુરતમાં પણ ઘણી બધી વસ્તુઓ સારી જ મળે છે એમ જોવા જઈએ તો તમારું શું માનવું છે એ તો દક્ષિણ ગુજરાતમાં ગણવામાં આવે છે અને તમે જાણો છો વલસાડ જિલ્લામાં આપણે કેસર કેરી ફેમસ છે.
હા વલસાડ જિલ્લામાં પણ ખૂબ જ ખાવાનું ફેમસ છે જેમ કે વલસાડના અમે એક જગ્યાના જેમ કે રાજા રાણીના વડાપાઉં તે ખૂબ જ ફેમસ છે. સૌથી સસ્તા જોઈએ તા હોય તો કિંગના વડાપાઉં પણ ખૂબ જ મસ્ત છે અને વલસાડમાં અમે સુરતમાં એક હોટલમાં ગયા હતા. ત્યાં પણ ખૂબ જ સારું ખાવાનું હતું સુરતમાં તો જગ્યા જગ્યાએ સ્ટોલ લાગેલા છે. અને ત્યાંના ખાવાનું ખૂબ જ સારું હોય છે. એટલે આપણે એ પ્રકારનું ખાવાનું ટેસ્ટ કરવું જોઈએ અને ફરવામાં પણ ખૂબ જ મજા આવે છે. જેમ કે અમદાવાદ શહેર આપણે ઘણી બધી સ્ટોરે જઈ શકીએ છીએ જેમ કે હેવી-હેવી ત્યાં હોટલો આવેલી છે, મોલ આવેલા છે અને ત્યાં પબ્લિક વિસ્તાર ઘણો છે, એટલે ત્યાં ફરવાની પણ ખૂબ જ મજા પણ આવે છે. અને જેના કારણે આપણને મજા પણ આવે છે. અન્ય વીસ વિસ્તારમાં જઈને અને અમારા વિસ્તારમાં પણ ફરવાલાયક ખૂબ જ સ્થળો છે. અમારા આજુબાજુ પણ ઘણા વિસ્તારો છે જે ફરવાલાયક છે, અને આહવા, ડાંગથી માંડીને તે ખૂબ જ સુંદર અને સ્વચ્છ છે. અને ત્યાંના લોકો પણ ખૂબ જ સારા છે.
હા, સાચી વાત. હમણાંના સમયોમાં તમારે આહવા ડાંગમાં ફરવાનું એ તો ઘણું સારું. કારણ કે હમણાં તો વરસાદની સિઝન છે. એટલે હવા ડાંગમા તો ફરવું જ જોઈએ. અને મેં એક સાંભળ્યું છે કે વાસદા થી વગડી શક એટલે સાપુતારા જતા રોડ છે એક હમણાં કેફે ખોલવામાં આવ્યું છે. એમાં બાઈટ કરીને કેફે નું નામ છે ત્યાં બધી ઘણી બધી સારી આઈટમો બધી મળે છે. અને તે આઈટમો નો એટલો ભારે ટેસ્ટ છે પીઝા છે, ફ્રેન્ચ ફરાઇસ છે. પછી એ બધી ઘણી વસ્તુઓનું મળશે અને અમારે ચીખલી શહેર છે. ચીખલી શહેરમાં પણ આજે મદ્રાસના મેંદુ વડા, ઢોસા છે. એ ઘણી બધી આઈટમો સારી મળે છે. અને તમે વડાપાવ નું કીધું તેમ વડાપાવ તો અમારે ચીખલીમાં પણ બહુ સારા મળે છે. તેમાં રાજુ ના વડાપાઉં કરીની દુકાન છે. એના જ જો વડાપાવ તમે ખાવ તો કે ના તમને ભાવે નહી. મુંબઈ ને પણ ટક્કર આપે એવા વડાપાંઉ પણ બનાવે છે. જેથી આવી બધી વસ્તુ અને આપણું ખેરગામ સડી ખેરગામ શહેરમાં કોઈ વસ્તુ સારી નહીં મળે. સિવાય એક છે અમારે ચાઇનીઝ વાળા અલ્કમલ ચાઇનીઝ. કરીને દુકાન છે ત્યાં જ તમને ચાઇનીઝની સારી એવી વસ્તુઓ બધી ઘણી બધી વસ્તુઓ મળી રહે છે. એમાં તમારું શું માન